હા કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે તો તમારો અવાજ એકદમ ફ્રેશ લાગી રહ્યો છે કઈ ખાસ વાત છે?
હા યાર હવે મેં રોજ વહેલા ઉઠવાની ટેવ પાડી છે, ખરેખર જીવનમાં બહ ફેરફાર અનુભવાય છે.
વાહ વેલા ઉઠવાથી એટલો શું ફાયદો થયો? હું તો બહ મોડું સુઈને જ મોડી ઉઠું છું.
સૌથી મોટો ફાયદો તો એ જ છે કે આખો દિવસ એનર્જી ભરેલો લાગે છે, સવારે મન અને શરીર બંને તાજા રહે છે.
હા પણ સવારે ઉઠવું બહુ મુશ્કેલ લાગે છે, ખાસ કરીને શિયાળામાં તો બિલકુલ મન ના થાય. જ
શરૂઆતમાં મને પણ એવું જ લાગતું હતું, પરંતુ ધીમે ધીમે આદત પડી ગઈ, હવે તો એલારમ વાગે તે પહેલા જ આંખ ખુલી જાય છે.
વાહ પછી સવારે જ તમે શું કરો છો?
સવારે ઊંઘી ને થી પહેલા થોડું યોગ અને પ્રાણાયામ કરું છું, પછી થોડી વોક પર જાઉં છું, એથી આખો દિવસ સકારાત્મક લાગે છે.
હા મેં પણ સાંભળ્યું છે કે સવારે શુદ્ધ હવા શરીર માટે બહુ સારી હોય છે.
બિલકુલ સાચું સાંભળ્યું છે તમે, સવારે વાતાવરણ શાંત અને શુદ્ધ હોવું જોઈએ હોય છે એથી મનને શાંતિ મળે છે, અને સ્ટ્રેસ પણ ઓછો થાય છે, સ્ટુડન્ટસ માટે પણ વહેલા ઉઠવું. ફાયદાકારક છે, અને
હા એ તો તમે સાચી વાત કહી, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો બહુ સારું છે, સવારે ભણેલું લાંબા સમય સુધી યાદ રહે છે, કારણ કે મન એકાગ્ર હોય છે એ વાત સાચી છે, હું જયારે રાત્રે ભણું છું ત્યારે ઊંઘ આવા લાગે છે, એ જ તો મે એ જ એ જ વસ્તુ સવારે વાંચું છું, તો મને ડપ ઝડપથી અને સારી રીતે યાદ થઈ જાય છે. બ
એ તો તમને સાચી વાત કહી, વેલા ઉઠવાથી સમય પણ વધારે મળે છે, સાચી કહ્યું ને?
હા એ તો તમે સાચું કહ્યું, દિવસ લાંબો લાગે છે ઘણા કામ સમયસર થઈ જાય છે, અને ઉતાવળ ઓછી રહે છે.
હા એ તો તમને સાચી વાત કહી, ઘણા સફળ લોકો પણ વહેલા ઉઠી ઉઠે છે એ સાંભળ્યું છે, ઘણા બિઝનેસમેન, ખેલાડીઓ અને મહાન લોકો વેલા ઉઠવીને ટેવ રાખે છે. તેઓ માને છે કે દિવસ ની સારી શરૂઆત સફળતા તરફ લઈ જાય છે.
હા, એ તો તમે સાચી વાત કહી. પણ, જો રાત્રે મોડું સુધી કામ હોય તો શું કરવું?
તો સમયનો યો ગ્ય રીતે આયોજન કરવું જોઈએ. વેલા સુઈ જઈએ તો વેલા ઉઠવું સરળ બને છે.
હા, એ તો તમે ખુબ સરસ વાત કરી. વેલા ઉઠવાથી આરોગ્ય પણ પર અસર પડે છે ને?
હા, આરોગ્ય માટે તો બોવ જ સારું છે. નિયમિત ઊંઘ અને વેલી સવારે કસરત કરવાથી શરીર ફિટ રહે છે અને બીમારીઓથી બચી શકાય છે.
હા, મને લાગે છે કે હું પણ હવે આ ટેવ શરૂ કરું. શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગે સ અં લાગશે પણ પરં પરંતુ પછી ખુબ સારું લાગશે. કાલથી હું પણ વેહ વેહલી ઉ ઠવાની પ્રયત્ન કરીશ.
બોવ સારું પેલા પંદ્રા વીસ મિનિટ વેહલા ઉઠવાની શરૂઆત કરજે. ધીમે ધીમે ટેવ પડી જશે અને સવા રે મોબાઈલ પણ ઓછું રી તે વાપરજે.
ચોક્કસ, સવારે મોબાઈલથી દૂર રહીને દૂર રહીશ. ધ્ ધ્યાન વાચન અથવા કસરત અ કસરત કરીશ. દિવસ વધુ પ્રોડક્ટિવ બની બનશે મારો.
હા, એ તો તમને સાચું કહ્યું. આજની વાતચીત મને ઘણી પ્રેર ણા આપી.
હા, એ તો તમે સાચી વાત કહી. મને બી ખુશી છે કે સારા જીવન માટે સારા નિયમો બોવ જરૂરી છે. કોઈ એ સાચું કહ્યું છે, વેહલા સુભો અને વેહલા ઉઠો એ ખરેખર સારી ટેવ છે. એથી સ્વાસ્થ્ય, સમય અને મન ત્રણેય સારા રહે છે અને મારો એક અ ક્વેશ્ચન હતો. હવે હું કલાકથી અલારામ પાંચ વાગેનો મૂકી દઉં તો ચાલશે?
હા, એ તો બોવ સારી છે. પણ તમે રાત્રે પણ સમયસર સુઈ જશો.
જરૂર, નહીતર સવારે ઉઠવું મુશ્કીલ બની પ બની શકશે મારા માટે.
બિલકુલ સારી ઊંઘ પણ એટલી જ જરૂરી છે સવારે ઉઠીને સૌથી પહેલા શું કરવું જોઈએ.
મારા હિસાબે થોડું પાણી પીવું જોઈએ અને પછી તાજી હવામાં ચાલવા જવું જોઈએ મોબાઈલ ચેક કરવો ન જોઈએ મોબાઈલ થી તો દૂર જ રહેવું જોઈએ.
હા એ તો તમને સાચી વાત કહી મોબાઈલથી દૂર રહેવું જરૂરી છે તમે સવારે ગીતો સાંભળો છો.
હા ધીમા અને શાંદગી તો સાંભળું છો એથી મન ખુશ અને શાંત રહે છે.
હા આખો દિવસ પોઝિટિવ ફીલ થાય છે. મારી મમ્મી પણ કહે છે કે વેલા ઉ ઊઠનાર લોકો વધારે સ્વસ્થ રહે છે.
સાચું કહે છે તમારી મમ્મી કારણ કે તે તેમની દિનચર્યા નિયમિત રહે છે શું વહેલા ઉઠવાથી સ્ટ્રેસ ઓછો થાય છે.
હા વેલા ઉઠવાથી સ્ટ્રેસ ઓછો થાય છે કારણ કે કામ ઉતાવળ વગર થઈ જાય છે.
હા. હું ઘણી વાર સ્કૂલ માટે એ મોડી ઉઠ મોડી પડી જાઉં છું વહેલા ઉઠવાથી એ સમયસર પણ સમસ્યા પણ દૂર થઈ ગઈ છે અને સવારનો સૂર્યોદય જોવાની પણ કેવી મજા આવે છે. છે ને?
બહુ સરસ લાગે સરસ લાગે છે મનને શાંતિ મળે છે.
હા તમે રોજ કેટલા વાગે ઉઠો છો.
હું સામાન્ય રીતે તો સવારે પાંચ વાગે ઉઠ્યું જાઉં છું.
બરાબર થોડા દિવસ પછી તો હું પણ ટેવ પાડી દઈશ સવારે જલ્દી ઉઠવાની અને સવારે ભણવાથી માર્સમાં પણ ફાયદો થાય છે ને.
હા સવારે ઉઠવાથી અને ભણવાથી માક્સના પણ ફાયદા થાય છે કારણ કે સવારે યાદશક્તિ વધુ સારી હોય છે.
હા હવે મને લાગે મને પણ લાગે છે કે જીવનમાં નિયમ હોવું જરૂરી છે આ સારા નિયમો સફળતા તરફ લઈ જાય છે ક્યારેક હું રજાના દિવસે બપોરે સુધી સુઈ જવું તો ચાલશે.
હા એ ટેવ ધીમે ધીમે ઓછી કરવું જોઈએ તમે.
બરાબર વહેલા ઉઠવાથી આત્મવિશ્વાસ પણ વધે છે અને
હા વેહલા ઉઠવાથી આત્મવિશ્વાસ પણ વધે છે કારણ કે દિવસની સારી રીતે શરૂઆત થઈ જાય છે.
હા હવે હું મારા મિત્રોને પણ આ વાત કહીશ કે સારી ટેવ બધાએ આપ અપનાવાની જ જરૂરી છે આજની વાતચીતથી મને ખરેખર પ્રેરણા મળી અને મને ખુશી છે કે તમે સમજ્યા અને આજથી હું વેલા વહેલો સુઈ જઈશ અને વહેલા ઉઠી ઉઠી જઈશ મારો એક સવાલ હતો. શું વહેલા ઉઠવાથી મૂળ પણ સારો થાય છે?
હા સવારે વેલા ઉઠવાથી મૂડ સારું થાય છે સવારે શાંતિ હોવાથી મન ખુશ અને શાંત રહે છે. ઘણી વાર સવારે છેક ચીડ ચીડ ના થાય.
હા એ તો તમે સાચી વાત કહી હું ઘણી વાર સવારે ચીડચીડી થઈ જાઉં છું. મારા હિસાબે એનું કારણ હશે કે પૂરતી ઊંઘ અને નિયમિત સમય બહુ જરૂરી છે અને તમે સવારે ચાલવા જવું ખરેખર સારું લાગે છે.
હા તાજી હવા શરીર અને મન બંને માટે સારી છે.
હા તોવું તમે એક ના ચાલવા જાવો તો
ના હું ક્યારેક મારા પાપા તો ક્યારેક મારી મમ્મી સાથે વોક પર જાઉં છું.
બરાબર. એ હિસાબે પરિવાર સાથે પણ સમય પસાર થઈ જાય છે ને?
બિલકુલ. સવારે બધા સાથે વાત કરવાનો પણ સમય મળે છે.
હા, હું સવારે ઘણી વાર આળસથી ફરીથી સુઈ જાઉં છું. અલાર્મ દૂર મૂકી દઉં છું અને સુઈ જાઉં છું આ તો સારી ટેવું નથી પણ, હું ધીમે ધીમે આને સુધારીશ તો ચાલો પછી આપ
હા ચાલો આપડે મળીએ.
રાધે રાધે.